હલો
પાંચો
હલો
કેમ છો?
હા બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં બીજું. શું ચાલે લાાઈફમાં હમણાં.
બસ હમણાં તો લાાઈફ જ એટલી બિઝી થઈ ગઈ છે કે ટાઈમ જ નહી રેતો. એમ તેમ કરીને થોડો ટાઈમ બચાવીએ છે વાતો કરવા માટે.
હા એ તો છે હમણાં આજકાલ શું લાઈફ ખુબ બિઝી થઈ ગઈ છે. લાઈફ ની મતલબ આખી કેવી રીતે આપણી ચાલે છે તે જ નથી ખબર. પડતી મતલબ આટલી બધી બીઝી થઈ ગઈ છે હમણાં તો.
એકદમ શું કેવાય કે પોતાની લાઈફ સ્ટાઈલ માં એટલા ગૂચવાયેલા છે કે. કોઈ બીજા માટે તો ટાઈમ કાઢવો કે પોતાના પરિવાર માટે ટાઈમ કાઢવો પણ અત્યારે. અઘરો થઈ ગયો છે.
હમ એ તો તમે બરાબર કયો છો. કારણ કે આજના આજના ટાઈમમાં જે લાઈફ સ્ટાઈલ છે અને. ફેશન ન જે હમણાં આપણા જીવનમાં જે મહત્વ ચાલતું. છે તે તો ખુબ જ બિઝી. લાઈફ જેવું થઈ ગયું છે હમણાં તો. કારણ કે જો માણ બધાને મતલબ હવે જો કેટલી બધી હવે. હ. જરૂરિયાત જેમ કે બહાર ફરવાનો શોખ હોય છે. ખાવા પીવાનો શોખ હોય છે. તો બસ હવે આખો દિવસ લોકોનો ક્યાં જતો રહી છે તે ખબર જ ન. નથી પડતી પોતાના મતલબ બિઝનેસમાં જતો રે છે. સ્ત્રીઓનો ટાઈમ બાળકોનો ટાઈમ તે સ્કૂલને ઘરમાં જતો રહેે છે. તો એવી રીતે બધા પોતપોતાના લાઈફમાં એકદમ બિઝી થઈ ગયા છે.
સાચું કીધું. ખરેખર લાઈફ સ્ટાઈલ એટલે શું કે આપણે રોજનું જીવન કેવી રીતે જીવીએ. કે છે. એજ કે ખાવું સુવું કામ કરવું મોબાઈલ જોવો ને આ બધું. ભેગું મળીને આપડે જે જિંદગી બનાવીએ છીએ એ જ લાઈફ. સ્ટાઇલ અત્યારે છે.
હમ્મ એ તો છે જ. હા. એ તો છે જ હમણાં લાઈફ સાઈલમાં શું આપડે મતલબ હમણાં તો. કેટલું બધું આપણે અ. જોની શોપિંગમાં પણ આપણા હમણાં જો ફેશન ચાલી રહી છે તો તેમાં પણ આપણા કેટલા બધા. વ્યત છે પણ આપણને કેટલું બધું શોખ હોય છે કે આપણે મતલબ કઈને. કઈ કઈ ને કઈ કરતા રહીએ છીએ હમણાંની લાઈફ માં. જેમ કે શોપિંગ કરવાની હોય કપડા શોપિંગ કરવાની હોય કે. અ કોઈ પણ હવે આપણે. અ ચ બુટ ચપ્પલ લેવા હોય કે કોસ્મેટિક લેવું હોય. તો એ બધું પણ હમણાં જે આ ફેશન ચાલી રહી છે તો એમાં પણ આપણેે બીઝી થઈ ગઈ. છે.
સાચું કીધું અને આજકાલ તો તમે જોઈએ જોશો કે બે પ્રકારની. લાઇફ સ્ટાઇલ ચાલુ છે અત્યારે તો જેમ કે એક ફાસ્ટ લાઈફ જે આપડે બધા જીવી. રહ્યા છી, અને એક છે તે સ્માર્ટ લાઈફ સ્માર્ટ લાઈફમાં લોકો એવી રીતે. પોતાનું જે સેડ્યુલ છે એ પોતાના પ્રમાણે નક્કી કરતા હોય છે. અને પોતાના ટાઈમટેબલ પ્રમાણે બધું સેટ કરતા હોય છે અને જયારે. આ ફાસ્ટ લાઈફ છે એમાં તો આપડે શું કરતા હોય કે રોજનું આપણું જે રૂટીન. છે એમાં જે થતું હોય એ જ થતું હોય છે અને ક્યાં આપડો સમય જતો રહે છે ખબર જ નથી. પડતી.
હા એ તો તમે બરાબર કયો છો હમણાં ની જો લાઈફ સ્ટાઈલ અગર જો આપણને સારી રીતે જો અ ચલાવવી હોય તો તેના માટે આપણે છે ને દરરોજ યોગ યોગ કરવું જોઈએ અ પૌષ્ટિક આહાર લેવો જોઈએ સુંદર મતલબ કપડા પહેરવા જોઈએ. અને છેને દરરોજ કઈ ને કઈ મતલબ અ નવું નવું કરતા રહેવું જોઈએ.
એ તો તમે સાચું કીધું આપડે જો એક સારી ને હેલ્ધી લાઈફ સ્ટાઈલ જીવવી હોય. તો આપણે બધી વસ્તુ નું ખરેખર ધ્યાન રાખવું પડે આપણે બહારની વસ્તુ બવ ખાવી ના જોઈએ બહારનું જે વાતાવરણ છે આજકાલ
પ્રદૂષણનો પણ એટલો ફેલાવો થઈ રહ્યો છે તો આપણે સાવચેતી રાખીને કેમ આપણે લાઈફ માં જીવવું એ બધું આપણે નક્કી કરવાનું હોય છે આજકાલ કે આપડે કઈ કઈ સાવચેતી રાખવી કઈ રીતે આપણે આગળ પગલા ભરવા એ બધું આપણા ઉપર નિર્ભર હોય છે.
હા એ તો તમે બરાબર કેહો છો. લાાઈફ સ્ટાઈલ એટલે મતલબ એક તો આપણે પોતાના શરીર નું આપડે ધ્યાન રાખવું. તે પણ જરૂરી છે હમણાંની જે લાઈફસ્ટાઈલ ચાલી રહી છે તે અને બીજી લાઈફ સ્ટાઈલ એવી કે મતલબ એમાં છે ને બધું ફેશન નું ચાલે છે કે આપણે હમણાં ની લાઈફ સ્ટાઈલ કેવી ચાલી રહી છે ફેશન ના હિસાબે તો તે એક સાઈડની લાઈફ સ્ટાઈલ રહે છે તો એ બંને લાઈફ સ્ટાઈલ અલગ અલગ થઈ ગઈ છે એમ.
એ તો તમે સાચું કીધું અને જો આપણે ઘરની જે લાઈફ સ્ટાઈલ હોય એમાં આપડે આમ એકદમ માઈન્ડ ફ્રી રેતા હોય છે અને આપડે જે બહાર જઈએ તો આપડે ત્યારે એકદમ જ અલગ લાઈફ જીવતા હોય છે કે લોકોની સામે આપણે આપડે કઈ રીતે રવું અલગ રીતે આપ ણે વર્તન થતું હોય છે અમુક વાર અને આપણે ઘરમાં જે પરિવારજનો સાથે જે હોય છે એ આપણે અલગ જ લાઇફ સ્ટાઈલ હોય છે ઘણી વાર
હમ્મ એજ તો હમણાં શું આ જો હમણાં એ લાઈફ સ્ટાઈલ છે એક ને એક લાઈફ સ્ટાઈલમાં જે ફેશનની લાઈફ સ્ટાઈલ છે તે જો એ લાઈફ સ્ટાઈલમાં તો શું બધા હમણાં આજકાલના જે ફેશન ના મા યુવાનો છે ને નવા નવા બ્રાન્ડેડ કપડાઓ સ્ટાઈલસ ચમ્પલ ઘડિયાળ ચશ્મા મોબાઈલ એનો ઉપયોગ એટલું બધું હમણાં એનું મહત્વ વધી ગયું છે કારણ કે સોશિયલ મીડિયા જેવા મતલબ સોશિયલ મીડિયા અને ટીવી પર જે હમણાં આજકાલ એટલા બધા મનોરંજનો ચાલે છે. તો તેને જોઈ જોઈને હમણાંના જે યુવાનો છે અ અને લોકો છે તો તે કેટલું બધું પોતાની લાઈફ સ્ટાઈલ માં ચેન્જ સ લાવે છે.
હા એ તો તમારી એકદમ સાચી વાત છે આજકાલ લોકો ટીવી ને મોબાઈલ ને અ સોશિયલ મીડિયા માં પ્રખ્યાત થવા માટે પોતાની લાઈફ સ્ટાઈલમાં એટલો ચેન્જ લાવે છે કે ખરેખર એ લોકો એ એવી લાઈફ તો જીવતા જ નથી તો આજે એ લોકો સોશિયલ મીડિયા થ્રુ બતાવતા હોય છે.
હા એજ તો હમણાં શું આ ભારતીય ફેશન છે ને મતલબ વધારે ટ્રેન્ડમાં ચાલી રહી છે. જેમ કે હવે જો સાડી છે સલવાર કમીજ છે કુર્તા શેરવાની એ બધું ટ્રેડિશનલ હમણાં જે અ ફંક્શન હોય છે જે બ ધા તો તેમાં એ બધા વસ્ત્રોનું એટલું બધું હમણાં ફેશન ચાલી રહ્યું છે. અને ને બીજીસ્ટ લાઈફ સાઈલ મતલબ હમણાં જે ટ્રેન્ડિંગ ચાલી રઈ છે. જેમ કે જીન્સ, ટી-શર્ટ અ ટ્રાઉઝર અને વેસ્ટર્ન ડ્રેસ તો ખુબ જ લોકપ્રિય બની ગયા છે. કારણ કે આજકાલના યુવાનો હમણાં જે આ સોશિયલ મીડિયા અને ટીવીને મનોરંજન જોઈ-જોઈને અભિનેત્રાને એ લોકોને બધાને જોઈ-જોઈને અ એ લોકો બધા હમણાં ખુદ પોતાની લાઈફ સ્ટાઈલમાં એવું બધું ચેન્જિસ લાવે છે.
એ તો તમે સાચું કીધું અને આજકાલની પેઢીને તમે જોતા હો કે જયારે પેલા ના લોકો હતા. એ કેવી સાદી ને સરળ લાઈફ સ્ટાઈલ જીવતા હતા. અને આજકાલ આપડે જોઈએ કે એ એને જીવન જીવવા માટે પોતાનો જ એટલો ખર્ચો છે કે એ લોકોને જરૂરિયાત પ્રમાણે જીવવા માટે પણ એ લોકોએ અ આ જે પરિવારો છે. એમાં જો ચાર વ્યક્તિ હોય તો બે વ્યક્તિને તો કામ કરવું જ પડે ત્યારે એ લોકો સારી લાઈફ સ્ટાઇલ જીવી શકે. કારણ કે આજકાલ જતા જતા ટ્રેન્ડ અને આ ખાણી-પીણીને બહારની વસ્તુઓ ફરવા જવું હરવું-ફરવું એ બધું જોઈએ. તો એ લોકોને ઘણું બધી એમ કે આપડે આજકાલ મહેનત કરવી પડતી હોય છે. એક સારી લાઈફ સ્ટાઈલ જીવવા માટે.
હમ, એ તો તમે બરાબર કયો છો. તો એના માટે શું ફેશન મતલબ અ આ ફેશન કરવી જોઈએ. પણ એના માટે એવું ન કરવું જોઈએ કે આપડા બિનજરૂરી કેટલા બધા ખર્ચા થઈ જાય જેમ કે હવે બ્રાન્ડેડ વસ્તુ લેવા જઈએ તો એમાં કેટલા બધા મોંઘ એટલે કેટલી બધું મોંઘુ આવે છે. તો લોકોના દેખા-દેખા દેખા-દેખી માટે આપડે પણ એ બધું આપણે અ જોઈ વિચારીને આપણે બિનજરૂરી ખર્ચા કરવા ન જોઈએ એમ તો આપણે આપણા પરિવારનું પણ જોવું જોઈએ. કેટલીક અતિશય મતલબ અ વધારે આપડે એ બધી ફેશન માં પડવા જઈએ તો આપડે બિનજરૂરી ખર્ચા કરી શકીએ છીએ.
એ તો તમે એકદમ સાચું કીધું. આજની જે ખરાબ લાઈફ સ્ટાઈલ છે એમ કહી શકીએ આપડે કે બારનું ખાવું, ફરવા જવું ખોટી રીતે પૈસાનો બગાડ કરવો અને વીકમાં અ જે અ સન્ડે આવે કે એમાં એ લોકો ફરે હરતા-ફરતા હોય છે. અને બાર જે મૂવી જોતા હોય છે ને પોતાનું જે સમય બગાડતા હોય છે. એ ખરેખર ન કરવું જોઈએ. સવારે મોડા ઉઠતા હોય અને બાર જે જઈને પૈસાનો ખાલી ખોટો ખર્ચો કરીને એ લોકો એવી લાઈફ સ્ટાઈલ જીવતા હોય છે. ખોટી રીતે બતાવવા માટે કે ખાલી દેખા-દેખી માટે થઈને
હા, એ તો તમે બરાબર કયો છો. લાઈફ સ્ટાઈલ અને ફેશન મતલબ એ બંનેવ ને જીવનમાં એવી રીતે રાખવું જોઈએ બેલેન્સ કરીને કે તે પોતાના આપણા સમજદારીથી આપણે જેબી હોય તે આગળ કાર્ય કરવું જોઈએ. સારી લાઈફ સ્ટાઈલ માટે છે ને જો આપણે મતલબ સારો આહાર લઈએ, નિયમિત કસરત કરીએ. અથવા પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કર રીએ અથવા પુસ્તકોનું વાંચન કરીએ તો સા અ અથવા પછી સારા મિત્રો અને મતલબ એ લોકો મા એ લોકો સાથે આપણે અ કઈ પણ જીવનનું આપણેે ચર્ચા કરીએ તો એ બધું આપડે આપડા જીવનમાં કરવું જોઈએ.
એ તો તમે એકદમ સાચું કીધું કે આપડે જો સારી લાઈફ સ્ટાઈલ જીવવી હોય તો આપડે નિયમિત કસરત કરવી પડે. આહાર પણ યોગ્ય રીતે લેવો પડે અને આપડી જેમ રોજબરોજની જે જિંદગી હોય છે. ટેવ હોય છે. આપડને એ બધામાં પણ ફેરફાર કરવો જોઈએ. જેમ કે આજનું કામ હું કાલે પતાવી લઈશ. ને જે કાલ ઉપર છોડતા એ કાર આપણે જે રોજિંદા જીવનમાં આપણને તકલીફ થતી હોય છે, ને જે આપડો જિંદગીનોો જે ગોલ છે, જે આપણને સફળતા મળવાવામાં પણ અઘરું પડે છે. કારણ કે જે આપણો ઉદ્દેશ્ય છે, આપણું લક્ષ્ય છે એ આપડે ક્યાંક ને ક્યાંક ટાળી દેતા હોય છે, એના
હમ્મ હા તો તમે બરાબર કેવો છો
હા ભલે ત્યારે આવજો પછી મળે